કેમ છો.
મજામાં. તમે કેમ છો.
મજામાં ખાધુ છે
હા.
હવે ભણવા ક્યારે જવાના. હાલો મારો અવાજ સંભળાય કે.
હા સમભળાય.
તો તમે ભણવા ક્યારે જવાના હવે.
ઈસ્કૂલ ચાલુ થાય ત્યારે.
હા કાઈ નહી મિત્ર. હવે ભણવાનું કેવું ચાલે સારું કે.
હા.
હા સ્કૂલમાં બધા સારું ભણાવ તો ખરા ને.
હમ્મ.
તમે હાલે તમારી પાસે સમય છે કે.
છે. ચાલની એક ટોપિક એક વિષય પર વાત કરીએ. હમ્મ.
તો આ વિષય નું નામ છે. પર્યાવરણ અને પ્રદુષણ. તો આજે આપણે જોઈએ કે મોટે ભાગે ઇન્ડસ બધા ઉદ્યોગોને વાહનોને. એવાના લીધે નદીઓ અને પર્યાવરણ ખુબ જ પ્રદુષણ થઈ રહ્યું છે જેમ કે આજે જોઈએ કે ઉદ્યોગો માંથી મોટા મોટી ઉદ્યોગો જે ર એમાંથી જે એનું પાણી જે રેય એનો ઉપયોગ કરીને પછી એને નદીમાં ઠાલવી દેતા હોય છે. જે ગંદુ પાણી રેય એક ખુબ જ કેમિકલવાળો અને નુકસાનકારક હોય છે જે પાણીમાં રહેતા. જે જીવજંતુઓ હોય છે એ લોકોને મારી નાખે છે. અને પાણીને પણ પીવા ના લાયક છોડતા હોય છે ને એમાં જીવતા જે જીવ જીવડાઓને માછલીઓને એ બધી રેય. એ લોકોને પણ ન જીવા દેને એમાં જે નદીમાં. જે નાના નાનલા વૃક્ષો રે એ પણ એનાથી
મરી જાય.
એટલું તે ખુબ જ નુકસાનકારક હોય છે તેવીજ રીતના એ પાણી જો સ્વચ્છ પાણીમાં નાખવામાં આવે તો આખું પાણી પીવા ન લાયક એવી રીતના બની જાય. અને એજ પાણી પાછું દરિયામાં જાય એટલે દરિયામાં રહેતા. ઘણી બધી માછલીઓને જે નુકસાનકારક હોય છે. ને તે માણસ માટે પણ પીવાલાયક નહી હોતું જો એ પાણી પીવામાં આવે તો ખુબ જ બીમારીઓ ઉત્પન્ન થઈ આવે. જેથી લોકોને ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. . એનાથી જો એજ પાણી પીવામાં આવે તો સ્કીિન એલર્જી. ને બીજી ઘણી બધી એ બીમારી ઉત્પન્ન થઈ શકે છે જે માણસોને મૃત્યુના દર સુધી પણ વધારો કરી શકે છે. ને તેજ રીતના આપણે જોઈએ જે ઉધ્યવમાંથી ધુમાડ નનીળ નનીકળતો હોય છે, એ વાતાવરણમાં ફેલાયને વાતાવરણને પણ પ્રદુષણ કરતું હોય છે, જેનાથી એમાં ઘણા બધા કેમિકલ વાળા, જે નુકસાનકારકય હોય છે જેમ કે સી ઓ ટુ, ક્લો ફ્લોરો કાર્બન કાર્બન ડાયોક્સાઇડ ઘણા બધા વાયુ જે નુકસાનકારક હોય છે. એના વધારે પડતા વાતાવરણમાં જથ્થો વધવાથી એસિડ વર્ષા જેવી પરિસ્થિતિ પણ ઉભી થઈ શકે છે. તો તમે મિત્રો આગળ જણાવશો?
હા.
હા તો મિત્રો જણાવો.
વાતાવરણ હલકું થઈ ગયેલું છે.
હા મિત્ર આગળ બરાબર છે બોલો. અંદર તમે પાણી પ્રદુષણ વિશે જણાવશો?
હા.
હા તો કોહો. તમે ભૂમિ પ્રદુષણ પાણી પ્રદુષણ બધું કહી શકો છો તમે મિત્રો. વાતાવરણ ન પ્રદુષણ મિત્ર એ રીતે થાય કે. જો ઉદ્યોગોમાંથી જો નીકળતો ધુમાડો વધ વધી જાય વાતાવરણના જે કુદરતી રીતે વાયુઓ હોય છે. તેના કરતા ગ્લોબલ વોર્મિંગ જે પરિસ્થિતિઓ થઈ શકે છે, જેમ કે પેલાના જમાના આ બધા વાયુઓ ન હતા જે આજે ઘણા બધા ખનીજ પદાર્થોને બધુ ઉપયોગથી ખુબ જ વધી ગયા છે, જેનાથી વરસાદનું આવવાનું પણ અસંતુલન થઈ ગયેલું છે. થી ઘણી જગ્યાએ વરસાદ પડતો હતો ત્યાં હવે વરસાદ ઓછો થઇ ગયો છે ને જ્યાં કઈ વરસાદ જ જેવો પડતો ન હતો એ જગ્યાએ વરસાદ પડવા લાગે અમુક જરૂર પડતા કરતા પણ વધારે વધારે, વરસાદ આવી જતો હોય છે. વાતાવરણના અસંતુલનને કારણે. અમુકાર એજ અમુક જગ્યાએ ખુબ જ નુકસાનકારક ધોધમાર વરસાદના કારણે થતો હોય છે જેમકે પુર આવવું. ને એમાં પછી ઘણા બધા માણસો મરી જતા હોય છે. ને જો માણસોને અમુક પ્રવૃતિઓ ના કારણે પણ પર્યાવરણ ને નુકસાનકારક હોય છે જેમ કે ઝાડા હોય છે. એ ઓક્સિજન ઉત્પન્ન કરતા હયશેન ડાયોક્સાાઈડ ન ઉપયોગ કરીને. ને ખોરાક બનાવતા હોય છે પ્રકાશનશ્લેષણની પ્રક્રિયા બરા પણ જો આજના જમાનામાં જોઈએ તો ઘણા બધા ઉદ્યોગમાં
પછી અમુક પ્રકારના કપડા અને બધું
એના માટે
ઝાડવાઓ કાપતા હો આવવામાં આવતા હોય છે પણ, જો ઝાડવામાં જેટલા કાપવામાં આવે ઝાડવા. એ એટલા જ વૃક્ષો, રોપવા બી જોઈએ પણ આજના જમાના જોઈએ તો મોટા ભાગાને કઈ રોપતા નહી હોય છે.
જે
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાાઈડ નું પ્રમાણ વધતું જ જાય છે, જે ગરમી, પૃથ્વી પર ગરમી સંગ્રહ કરી રાખવા, ખુબ જ એનો હાથ ભજવતો હોય છે. તેવી રીતના આપણે જોઈએ કે અમુક ઉદ્યોગ અને સીટીઓની સ્થપ સ્થાપવા, અમુક જંગલો સાફ કરવામાં આવતા હોય છે જેમાં ઘણા બધા વૃક્ષો અને પ્રાણીઓનું જીવન હોય તો એ બધું હટાવવામાં આવે છે, જે જેનાથી, પર્યાવરણને નુકસાન થતું હોય છે. તેવી જ રીતના આપણે જોઈએ કે, અમુક ખીણ પ્રકારની વસ્તુ
તો
ખનીજો કાઢવામાં આવે તેવી જગ્યાએ પણ મોટે મોટે મશીનો લગાડવામાં આવે અને ધૂળ રજકણ મોટી સંખ્યામાં વાતાવરણમાં ઓડતું હોય છે, જેનાથી પર્યાવરણને ખુબ જ નુકસાનકારક થતું હોય છે ને પ્રદુષણ ના કારણે. ને ઘોંઘાટ ઉત્પન્ન થતો હોય છે તેજ વિસ્તારમાં જંગલ વિસ્તારમાં તેજ પ્રાણીઓ માટે પણ ખુબ જ નુકસાનકારક જેનાથી એ લોકોનું માનસિક તણાવ ન સંતુલન બગાડતો હોય છે. હવે જો વધારે વૃક્ષો કાપવામાં આવે તો જે જંગલી પ્રાણીઓ હોય છે, એ લોકોનો પણ ખોરાક મળતો ન હોય છે કારણ કે અમુક શાકાહારી પ્રાણીઓ હોય છે, એ જંગલ માંથી મળતી વસ્તુ પર જ નિર્ભર હોય છે. ને એના પર નિર્ભર હોય છે જે માંસાહારી જેમ કે વાઘ સિંહને, દીપડા વાઘ માંસાહારે પ્રાણીઓ, એ શાકાહારી પ્રાણીઓ જેમ કે હરણ સસલાને એના ઉપર નિર્ભર હોય થ હો છે. જો એજ જંગલો કાપવામાં આવે તો, એ લોકોનો ખોરાક જે વનસ્પતિ પરર નિર્ભર રહેતા હોય છે એ ગુમાય બેઠે છે. છે. તો એવી રીતના વધારે પડતો પ્રાણીઓ નો શિકાર કરવાથી પણ એના પર જે નિર્ભર રહેતા હોય છે જે પ્રાણીઓ મારવામાં આવે છે. એ પ્રાણીઓની સંખ્યા વધી જાય ને એ લોકોને ખોરાક મળતો મુશ્કેલ બને, એ રીતના આજે આપણે જોઈએ કે મોટેા ભાગે ના દીપડા પ્રાણીઓ જેવા, ગામડા વિસ્તારમાં આવી ચડતા હોય છે કેમકે ગામડામાં લોકો રહેતા એટલું બધુ જાડવા કાપી લખ્યા હોય છે કે, એમાં જે પ્રાણીઓ રહેતા ન નું રહેઠાણ જ છેન એ લેવાયું છે. તો મિત્રો, આજે આપણે આટલું જ રાખીએ.